હાલો. જય શ્રી કૃષ્ણ.
તમે પણ કેમ છો?
મજામાં છું, તમે કેમ છો?
હા, અહીયા પણ મજામાં છો.
ઘણા દિવસ પછી મળવાનું થયું, આજે શું વાત કરીએ?
આજે આપણે કિતાબો વિશે વાત કરીએ. મને કેિતાબે વાંચવાનો ખુબ શોખ છે.
વાહ સાચું કહો છો તમે? મને પણ કિતાબો ખુબ ગમે છે. પણ આજકાલ સમય ઓછો મળે છે.
સમય તો બધાને સામાન છે. પ્રશ્ન એ છે કે, આપણો ઉપયોગો કેવી રીતે
વાત તો સાચી છે તમારી, તમે પહેલી કિતાબ ક્યારે વાંચે હતી?
નાનું હતી ત્યારે બાલ વાર્તાની કિતાબો વાંચતો. પછી ધીરે-ધીરે ઇતિહાસ કિતાબો વાંચતો. વિજ્ઞાન અને પ્રેરણાદાયક કિતાબો વાંચવાનો શોખ થઈ ગયો.
સાચું કેશો તમે. કિતાબ પાચવાનો તમને શું ફાયદો થયો?
મારી ભાષા સારી થઈ. વિચારવાણી શક્તિ વધી અને આત્મવિશ્વાસ પણ ઘણો વધ્યો
તમે એક વર્ષમાં કટેલી કિતાબો વાંચો છો?
દસથી પંદર કિતાબ તો જરૂર વાંચો લમચો
ખુબ સરસ હું તો વર્ષમાં બે ત્રણ કિતાબ પણ પૂરી નથી કરી શ શકતો.
કોઈ વાંધો નહી રોજ દસ પંદર મિનિટ થી શરૂઆત કરો આદત પડી જશે.
સારું કહેશો તમે તમે પુસ્તક ખરી ખરીદો છો? કે લાઈબ્રેરીમાંથી લાવો છો?
બંને કરુ છું ગમતી કિતાબે ખરીદુ છું. અને બીજી લાઈબ્રેરી માટે લઈ આવું છું.
સાચું કહેશો તમે? તમને કા કાગલીની કિતાબ વાચમી વધારે કેમ છે, મ મોબાઈલમાં ઈ બુક
મને કાગલની કિતાબ વધારે ગમે છે, એની સુગંધ અને પાના ફેરવાની મજા જ જુદી હોય છે.
સાચી વાય વાત કયો છો તમે? મોબાઈલમાં ધ્યાન વાર, વાર, વાર ભટકી જાય છે.
હા એકદમ સાચું કહ્યુ છે. કેતાબે વાંચતી વખતે મન એકાગ્ર રહે છે.
સાચુ કહશો તમને મે બાલકોને કિતાબ વાંચવાની આદત કેવી રીતે રીતે પાડવી.
દરરોજ રાતે થોડો સમય વાર્તા વાંચી જોઈએ પછી બાલકો પોતે જ રસ લેવા લાગે છે.
હા. અ આજકલ સોશલ મીડિયા કારણે વાંચવાનું છોડી ગયુ છે.
એકદમ સાચું કયું છે.
ખુબ સારો વિચાર આજે માટે કિતાબો વિશેષ વાત મારા મતે કિતાબ કરતા સારું મિત્ર બીજી કોઈ નથી.
બિલકુલ સાચી વાત કિતાબે માણસને જ્ઞાન આપે છે. વિચારવામ બનાવે છે, અને જીવનમાં સાચી દીવા દિશા બતાવે છે.
હા હા સાચું કહેશો તમે નાના હતા. ત્યારે અમારા ઘરે નાની નાની બતા બરતાની કિતાબો આવતી એ વાંચતા વાંચતા વાંચવાનો શોખ લાગી ગયો. હ
મારાધણે પણ દાદા રોજ સાંજે ધાર્મિક અને પ્રેરણાદાયક કિતાબ વાંચતા એમને જોઈને મને પણ રસ પડયો
સાચું કયો છો તમે આજકાલ તો મોબાઈલ અને સોશિયલ મીડિયા કારણે ઘણા લોગા કિતાબથી દૂર થઈ ગયા છે.
એમ સાચું કયું છે. મોબાઈલ પર જાણકારી તે માટે છે. પણ કિતાબ જેવી ગેરાઈથી મલતી
એક સારી કિતાબ વા એના વિચાર જીવન પર સાથે રહે.
તમને કેવા પ્રકારની કિતાબે ગમે છે?
મને જીવનચરિત્ર ઇતિહાસ. વિજ્ઞાન અને પ્રેરણાદાયીક કિતાબો ખૂબ ગમે છે. સફળ લોકાનો સંઘર્ષ વાચીને હિંમત મળે છે.
મને પણ એવી કિતાબે ખૂબ ગમે છે. ખાસ કરીને એવી કિતાબે જે જીવનમાં સકારાત્મક વિચાર લાવે છે.
સાચુ કેયો છો તમે હા કિતાબો આપને ધીરજ મહેનત સમયની કિ કિંમત અને અનુશાસન શીખવા શીખવાડે છે.
ત તમને યાદ છે તમે પહેલી મોટી કિતાબ કઈ વાંચી હતી.
હા હા અ સાલાન્ય સમયે. એક પ્રેરણાદાયક જીવનચરિત્ર વાચ્યું હતું. એન કિતાબે મને ખૂબ પ્રેરણા આઈ
એવી કિતાબો માનસની સોચ બદલી નાખે છે.
બિલકુલ સાચું કેશો તમે મારા મતે દરરોજ ઓછામાં ઓછા અર્ધો કલાક કિતાબ જરૂર વાચવી જોય.
સમય ન હોય તો તો કી કરે છે.
તો પણ દસ પંદરહ મિનટ. જરૂર કાઢવા રોજ થોડું થોડું વાંચવાનું. તો વર્ષમાં ઘણી કિતાબે પૂરી થઈ જાય છે.
વાહ સરસ વાત કરી છે બેન. આજની વાતે સાંભળની મને પણ ફરીથી કિતાબ વાંચવાનો ઉત્સાહ આવી ગયો.
હા સાચું કહેશો તમે. એક માર ઈચ્છા એ. હતી જ્ઞાન જેતુ વધારે મળે. જીવન એટલું સુંદર બને છે.
હમ્મ
ચલો આજ વિષય પર હજી ઘણી વાત બાકી છે. આગલી મુલાકાત એ લાયબ્રેરી ડિજિટલ કિતાબ અને વિદ્યાર્થી માટે કિતાબોનું મહત્વ પણ ચર્ચા કરી છે.
વિચાર કરતો હતો કે ખરેખર કિતાબો જીવનમાં કેટલો મોટો ફેર. પાર લાવી શકે છે.
બિલકુલ સાચું કેયશો તમે ઘણા મહાન લોકોએ પોતાની સફળતા પાછલ કિતાબોને મુખ્ય કારણ બતાનું બતાયું છે.
તું મારા મને વિદ્યાર્થી માટે કિતાબ શા માટે જ જરૂરી છે.
વિદ્યાર્થી માટે કિતાબ જ્ઞાનોનો ખજાનો છે. ફલ પરીક્ષામાં પાસ કરવા માટે નહીં પન જીવન સમજવા માટે પન કિતાબ જરૂરી છે.
જે વિદ્યાર્થી નિયમિત વાચે છે એની ભાષા, યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા વધે છે.
સાચી વાત કયો છો તમે બેન. વાંચવાની શબ્દ ભંડાર વધે છે. પછી બોલવામાં અને લીખવામાં આત્મવિશ્વાસ આવે છે.
આજકાલ ઇન્ટરનેટ પર બધી માહિતી મળી જાય છે પછી કિતાબ શા માટે વાંચવી.
હા, ઇન્ટરનેટ જાનકારી આપે છે પન કિતાબ સમજ આપે છે. કિતાબામાં વિષય વિસ્તારથી સમજાવ્યો સમજાવે છે.
અને કિતાબ વાંચતી વખતે ધ્યાન પણ વધારે રહે છે.
બિલકુલ સાચું કયો સો મોબાઈલમાં તો દર થોડાક સમય નોટિફિકેશન આવે અને ધ્યાન ભંગ થઇ જાય છે.
તમે લાઈબ્રેરી જાઓ છે?
હા, હા જાઉ સું અઠવાડિયામાં એક પાર જરૂ જાઉંશું. ત્યાં શાંત વાતાવરન હોય છે ને અને નવી-નવી કિતાબ જોય છે.
મને પણ લાઈબ્રેરી જે વાંચવાનું ખુબ ગમે છે ત્યાં બે ઠા પચી સમ્યો ખ્યાલના નથી રહેતો. એ જે તે કિતાબની ખાસિયત છે. સારી કિતાબ વાંચો તો સમય કેસ પદાર થઈ જાય એ ખબર જી ની પડે.
તમે કિતાબ ખરીદવું પસંદ કરો છો અથવા જો કિતાબ ખૂબ ગમે તો ખરીદ લેવ ને લાઈબ્રેરી માટે લાવી છું.
મને તો સારી મને તો મારી નાની લાઇબ્રેરી બનાવનો શોખ છે.
હા, ખુબ સરસ છે. ચલો આગલા વિષયમા વાત કરી સે જય શ્રી ક્રિષ્ના.
જય શ્રી કૃષ્ણ.